હલ, હલો, હલો.
હલો.
હા બોલો, તમે શું કરો છો?
હેલો.
હલો.
હા બોલો.
શું તમે તમારે દસ મિનિટ સુધી અમ આપી શકશો અમને?
હા.
તો તમે શું કરો છો અત્યારે?
કઈ નહિં અતારે કશું
આરામ કરું છો કે
હોવ આરામ કરું છું.
શું તમે તમારા દૈ દૈનિક જીવનમાં ચાલતી મુશ્કેલીઓ, તમે મને બતાઈ શકશો?
હા બોલો.
શું તમે સવારે કેટલા વાગે ઉઠો છો?
પાંચ વાગે.
પાંચ વાગી ને તમે શું કરો છો પેલા?
પાંચ વાગે ઉઠી ને પેલા ફ્રેશ થઈ, ફ્રેશ થઈને ચા નાસ્તો કરી પછી
ચા નાસ્તામાં તમારે કેટલો ટાઈમ જાય?
દસ વાગી જાય.
દસ વાગી જાય એમને. પછી ના નાહી ધોય ને કપડા ધોવામાં
કપડાં ધવે અગિયાર વાગી જાય પછી બપોરનું જમવાનું બનાય.
બપોરનું જમાનું તમે શના પર બનાવો છો?
ગ ચૂલા ઉપેયે બનાવી દઈએ ગેસ ઉપચ
એટલે તમારા ચૂલામાં વધારે ટાઈમ જાય કે ગેસમાં? ચૂલામાં, તમાર નામ શું?
રોશની.
તમે તમારા ઘરના સભ્યો કુલ.
અમારા ઘરના સભ્ય પાંચ જણા.
બધા નોકરી જ કરે છે, કે ખેતી પણ કરે છે?
મારા પપ્પા ખેતી કરે મ મારા ભાઈ નોક નોકરી જાય.
નોકરી તમારો પગાર હશે ને દસ પંદર હજાર તમ એમાં તમારો ઘરચ પૂ ઘર ખર્ચ પૂરો થઈ શકે છે?
હા.
કે જે એમ નહી. બીજી મુશ્કેલ પડે છે તમને? જીવનમાં.
હ ના.
હ અને તમારા ભાભી શું કરે છે.
ભાભી ઘરે છે.
હા તમે ભણી લ છો કે અભણ.
ભણલા.
તમારા ઘરમાં કુલ કેટલા શિક્ષિત છે.
અમારા ઘરમાં કુલ પાંચ.
પાંચ ભણેલા જ છે હ સારું ભણેલા છે તો સારું જ કેહેવાય. તમે તમને ફરવાનું ગમે ખરા
હા.
હમેશામાં મુસાફરી કરવા ઈચ્છો છો..
મે દ્વારકા રણુજા કચ્છ.
એટલે તમને ટ્રેનમાં જવું ગમે લક્ઝરીસ બસમાં કે ગાડીમાં.
જ દિવસ માં.
એમાં વધારે તકલીફ પડે કે ગાડી માં તકલીફ પડે.
ગાડીમાં તકલીફ ગાડીમાં તકલીફ પ ડે.
લક્સરી માં બધા સાથે હરિમરી જવાનું ગમે
હમ્મ.
હ એટ તમે ફરવા ગયા એટલે કેટલો ટાઈમ થયો. કરી
હ એક વર્ષ જેવ વર્ષ છે.
એક વર્ષ થય ગયા એમ ને હજુ કઈ પ્લાન. છે ફરવાનું.
ના હાલ તો પ્લાન નહી.
હમ્મ. તમને ત્યાંનું ખાવાનું ભાવે કઈ અયનું ભાવે?
આયા લઈ ગયા હોય એવુ ખાઈ ત્યાં નું પણ ખાઈ.
હમ્મ આજે શું બનાવ્યું તુ રસુડા
આજે શાક રોટલી.
હસવાનું શાક બનાવી તું.
હા ગવાર.
તમે જ રસોઈ બનાવ છો કે?
હા ના ભાભી નહી હાલે. તેઈ બ.
પોતે જ બનાવો છો ટિફિન પર બનાવતા જશે. સવારે.
હા ટિફિન બનાયે.
હ પછી બપોરે તમે બાર એક વાગે તો તમારું ખાવાનું પતી જતું હશે. પછી તમે બપોર ટાઈમ ક્યાં વ્યક્ત કરું છો? બધા જોડે બેસો છો? કે ફોન જોવો છો ટીવી જોવો? કે મોબાઈલ જોવો છે
બધા જોડે બેસીસીએ
એટલે તમને બધા જોડે બેસવા મજા આવે કે ફોન જોવાની મજા આવે
બેસવામાં
બેસવામાં તમારી આજુબાજુ રહેતા કેવા લોકો છે
મજા સારા એક
રહેણી કહેણી સારી છે બધાની બધા નોકરી કરતા છે કે ખેતી કરતા
નોકરીઓ કરે ખેતી કરે
હમ્મ હાલ તો કોઈ સ્કૂલ માં ન જતું હોય નને.
ના હાલ કોઈ નહી જતું.
હાલ કોઈ સ્કલ નહી જતું. નોકરી નોકરી ધંધો કરશે એમને
હમ્મ
હમ્મ પછી ત્રણ વાગે જતા હશે બધા જોડે બેસો ટાઈમે એટલે પછી ત્રણ વાગે શું કરો તમે.
ત્રણ વાગે પછી મૂકી આરામ કરી. આરામ કરીએ પછી ચા મૂકીએ પાંચ
એટલે પાંચ વાગે જતાશે ને ચા પાણીમાં પાંચ વાગે પછી તમે સા બે પાંચ થી છ નો ટાઈમ તમે ક્યાં કાઢો છો.
પાંચ થી છ નો ટાઈમ ગામમાં જઈએ એટલે નીકળી જાય.
હ એટલે પછી ખાવાનું ક્યારે બનાવશે. હા જ.
સાંજ નું ખાવાનું હાત વાગે
સાત વાગે એમને. પછી તમે સાત વાગે ખાઈ અને. પછી શું કરો છો રાત્રે કઈ. કઈ કામ કરો છો કે પછી તમે ફોન માં. ટાઈમ આપું છું ફોનમાં.
કમ હમ.
હમ પછી રાતે. શુઈ જતા સવારે પાજા પાંચ વાગે ઉઠી જતા હશે.
હા.
તારો ટાઈમ તમારો સામા જાયે છે રસોઈમાં ઘરકામમાં કે પછી બીજા કોઈ કામમાં.
વધારે ટાઈમ તો ઘર કામમાં જ જતો હોઈ
ઘર કામમાં વધારે ટાઈઇમ જાય એમ જો તમે ગેસમાં રસોઈ કરવામાં આવી તો ચૂલા કરતા ઝડપી બની જાય કે થોડું લેટ પડે.
ચૂલ્હા કરતા તો ગેસ પર જલ્દી ઝડપી બની જાય.
એટલે તમ ગેસમાં ઝડ ઝડપી બની જાય ને તમને તકલીફ પણ ના પડે જેમ કે ધુમાડું ના જાય આંખ મા તમને બીજી કોઈ તકલીફ. શ્વાસની ના થાય. તો તમે ગેસ નો વધારે કરવા માંગશો કે ચૂલાનું.
અ ગેસ.
તમે સરકાર દ્વારા તમને એલી મ સેવા મળેલી છે ગેસની.
હા.
મળેલી છે કેટલા સમસ સે તમારા પાસે ગેસ નો બાટલો લેવું છે.
અ પાંચ, પાંચ, અ પાંચ ચાર પાંચ વત થીયા સે.
ચાર પાંચ વર્ષથી છે એમને. તમે વી શ્વાસની તક લિપ નથી રહેતી ને એના કારણે.
ના.
હ ઝડપી ટાઈમ પણ બચી જાય એમને.
હમ્મ ટાઈમ પણ બચી
અને તમારા દૈનિક જીવનમાં હાલ કેવું ચાલી રહ્યું છે.
સારું ચાલે.
સારું ચાલે. સમાજ વિશે કોઈ ક્યા માગશે. તમે
ના બસ
અને તમારા રહેતા આજુબાજુમાં માણસોથી વિષ કઈ
બધા સારા
સારા જ છે એની રહેણી કરણી પણ સારી હ હળી મળી તહેવારો કેવી રીતે મનાવો છો કદમ
તહેવારો એ સારા
દિવાળી નવરાત્રી તમે સારી રીતે એક એક જગ્યાએ ભેગા કરીને કરો છો કે બીજે કઈ બીજા ગામમાં કઈ ગાવા જાવ છો કે
ના અમે અમારા ગામમાં જ ગઈ હળીમરી ને બધા
સાથે મળીને જ ક છે એમને તહેવારો બધા ત્યાં જ મનાવો છો એટલે કે અમુક સિટી માં લોકો રહેતા હોય છે તો બીજી એક જગ્યા જાય ને મનાય પણ આપણે તો આપણા ગામમાં રહીએ એટલે આપણે એ રીતે જ કરતા હોય એક જ જગ્યા ભેગા મળે ને હ એટલે આપડે હળી મળી રહીએ આપણે ગામડામાં વ્યક્તિઓ સાથે મળીને કરે
હમ્મ
બ ફરવા જઓ તો આપણે સાથે જ જતા હશો ને
હા બદલ
બોલો બીજું કઈ ઈછવું છે તમને આવી એપ્લિકેશનમાં કામ કરવા મળે તો તમે કરી શકો?
હા કરી શકું, કરીશ. સાક્ષી હોય. અઘરું પ પડી જાય તો પણ એ તો ખાવે તો પડ પડે સમજાવે એટલે, હા.
તમારું મકાન કેવું છે?
અમારો મકાન દાબા વાળું છે.
પછી તમે તમે તમારા મકાન માટે કેટલુ વઠું કરી છે? શું તકલીફ પડી તને મકાન બનાવતા બનાવતા?
તપલીકો તો પડી આમ.
જી જીવન તો અઘરું હોય જ પણ થોડી ઘણી તકલીફ તો રહેેવાની જ. હા. આપણા પેટ પેટ પેટનું ખાવાનું પૂરું કરવા માટે મહેનત તો કરવી જ પડે ને.
હ મહેનત કરે તો થાય.
હા મહેનત કરવી અત્યારે તો કમ્પ્લીટ છે ને તમારે કોઈ તકલીફ પડે એવું તો નથી ને?
ના ના.
તમે અ એક દીકરી છો ઘરમાં કે બે?
ના એક જ છું.
છ તમારા ભાઈઓ બધા ભેગા જ રહે છે ને?
હા ભાઈ ક્યારે બધા એક ભાઈ ભાભી બધા. હા, સારું છે બધાનું
સારું. હળી મળી ને જ રહો છો. જો તમને આ આવું કાઈ કામ કરવા મળે આખા દિવસમાં, તો થોડો ટાઈમ કાઢીને કરી શકો?
હા કરી શકું.
તમે નિ સ્કૂલ માં જતા તમને ત્યારે કયો વિષય ગમતો? ગુજરાતી બસ હિન્દી ગણિત મનોવિજ્ઞાન સમસ્ત ત
ગુજરાતી
ગુજરાતી અને
હા.
તમે કેટલા સુધી ભણેલા છો?
હું નવ સુધી.
નવ સુધી. સારું બીજું કઈ? જીવનમાં કોઈ બોવ વિચાર કોઈ નો નોકરી કરવાનું એવો વિચાર ખરો તમારું
ના જીવનમાં તો હાલ તો આ અજ જોઈએ આખા હજુ. હજુ થાય એટલે હજુ હવે કરીચું કઈ.
બીજું કઈ એમ શોખ ખરો તમને ફરવા જવાનો, ફરવા જવાનો વધારે શોખ કે ગામમાં ઘરમાં જ રહેેવાનું?
ફરવાનો.
ફરવાનો શોખ, મને પણ ફરવાનું તો બહુ જ શોખ છે. જીવનમાં એક પણ જોવું જરૂરી છે.
ઘરમાં ને ઘરમાં હું કરો ફરવા જાવું પડે
ફરવાઈ જવું પડે ઘરમાં જે જે ચાલતું હોય એનું પણ બધું પૂરું કરવું પડે, કામ કરવું પડે.
હમ્મ.
જે સમયે જે કરવું હોય એ તે કરવું. તા મમ્મી નથી?
ના.
મમ્મી વગર તને તકલીફ તો પડી?
હા તફલીક બહુ પડે.
હા આપણે ત્યારે ખબર પડે આપણા મા બાપ ની કિંમત.
હા, હા, હા ત્યારે પડે હોય એનુંય ના પડે.
હાચી વાત. હોય ને કદર ના હોય એવુંસાતે
હા.
હમ્મ. કે થેન્ક્સ તમે તમારી મેં દસ મિનિટ આપી આભાર તમારો. થેન્ક યુ.